જાવી રહ્યો.
આવી રહ્યો છે, શું મારો અવાજ તમને આવી રહ્યો છે.?
હા, આવી રહ્યો છે. મેં તમને હમણાં જણાવવા માંગુ છું કે, હમણાં ઘણા બધા એવા નવ યુવાનો છે, જે હમણાં ઘરે બેસી રહેલા છે અને તેમની ઉંમર, એ કામ-ધંધા પર જવાની થઈ ગઈ છે. તેને સારી ન કરવાની થઈ ગઈ છે, પરંતુ તે લોકો હમણાં મોબાઈલ પછી છે, લેપટોપ પોતાનો સમય લઈ રહ્યા છે, પરંતુ એ લોકો એવું કરવું ન જોઈએ. એ લોકોને તો પણ હમણાં પૈસા કમાવાની છે અને નોકરી-ધંધા કરવાની છે, પરંતુ એ લોકો જી નથી રહ્યા અને ઘણી બધી તકલીફ દેવામાં આવી રહી છે, જેથી કરીને તે લોકો કો ઘરે બેસીને ફક્ત ઇંટરનેટ પર પોતાનો સમય ગાળી રહ્યા છે, અને ઘણી બધી ઇન્ફો છે, કે જેમાં તે લોકો એનો પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે, જેથી કરીને આપણે એવા બધા વ્યક્તિઓને સમજાવવું જોઈએ કે, આપણે આપણો સમય હમણાં કામ-ધંધા કરવાનો છે અને ઘરે બેસી રહેેવાનો નથી. એવા બધા ઘણા બધા લોકો છે. જે હાલમાં ઘરે જ બેસી રહેલા છે, અને ફક્ત ટીવી પાસે અને મોબાઈલ પાસે પોતાનો સમય વધી કરે એ લોકને આપડે સમજાવીએ કે, હમણાં તે લોકોની ઉંમર કામ-ધંધે જવાની છે, ઘરે બેસી રહેવાની નથી. થી જેથી કરીનેન એ લોકો ને સમજ પડે, તમે શું કેવો છો.
તમારી વાત એકદમ સાચી છે, હું તો એવું પણ કેવા માંગુ છું, કે આપણી જે એન. જી. ઓ. અને સંસ્થાઓ ચાલે છે, તેઓ એ ગામે ગામે જઈને જે લોકો બેરોજગાર છે. જે લોકો કામે નથી જઈ રહ્યા, અથવા કામ નથી કરી રહ્યા, અને ઘરના ને ઈનકમ કમાઈ રહ્યા હતો તેઓને સમજાવવું જોઈએ ઘરે ઘરે જઈને તેઓ એ સમજાવી ન શકે તો તેઓ એક મોટિવેશનલ સ્પીચ માટે એક પ્રોગ્રામ રાખવો જો મોટિવેશનલ પ્રોગ્રામ જેમાં તે તેઓને સમજાવવામાં આવે કે, તેઓ માટે આ નુકસાનકારક છે, અને આ સારું છે, જો તેઓ સમજી જશે. છે અને સારી જલ્દી નોકરી લાગી જશે, તો તેમનાથી ઘર ના પણ ખુશ રહે છે. અત્યારે તમે જોવા જાવ. બધું ઘણા બધા લોકો એવા છે, જે તીસ ત્રીસ થી, મતલબ પચીસ થી ત્રીસ ના વ વચ્ચેની ઉંમર થઈ ગઈ છે, અને તેઓ હજી કમાવા નથી જઈ રહ્યા, અને ઘરે જ છે, અને તેમના પિતા સ્ત્રીઓની ઉંમર, તમે જોવા જાવ તો, અત્યારે સાત થી સિત્તેર વર્ષ થઈ ગઈ છે, તો એ તેઓ કમાવા જાય છે, કારણ કે તેમના ઘરે કોઈ ઈન્કમ નો સોર્સ જ નથી. તો તો એ સમજવું જોઈએ કે, મારા પિતાશ્રી ની આટલી ઉંમર થઈ ગઈ છે અને હજી તે કમાવા જાય છે.. તો તે કમાવા જાય, તો સારુ રહેશે. તમારુ શું માનવું છે આ વિશે?
હા, તમારી વાત એકદમ બરાબર છે કે તેમના વાલીઓ એ હવે કમાવા જ જવું જોઈએ નહીં, અને તના છોકરાઓએ કમાવા જવું જોઈએ, પણ તે લોકો ના છોકરા છોકરાઓ સમજી નથી રહ્યા અને પોતાના વાલીઓ ઉપર જ કામ-ધંધા નો પ્રેસર નાખી રહ્યા છે, જેથી કરીને તેમના વાલીઓ એ દરરોજ સવારે જલ્દી ઉ આટલી ઉંમર એ કામ-ધંધા પર જવું પડે છે અને છોકરાઓ મસ્ત મોડેથી સુઈને મોડેથી ઉઠે છે, તે વાત સારી ન કેવાય. જેથી કરીને એ લોકો એ હમણાં પચીસ થી છવ્વીસ વર્ષ થઈ ગઈ છે, જેથી અને સારી નોકરી અને ધંધો પણ મળી શકે છે, પરંતુ હમણાંના હાલના છોકરાઓ ફક્ત ગેમિંગ પછી યુટ્યુબ છે અને રીલ્સ છે, તે બનાવવામાં બહુ બિઝી થઈ ગયા છે, અને અડધા છોકરાઓ તો તો ગેમિંગમાં આગળ કરિયર બનાવવા માંગે છે, પરંતુ તે લોકોને સારો સાથ મળતો નથી. તેઓ ને સાથ ભી અપાવો જોઈએ, જેથી કરીને આપણે એવા છોકરાઓને પ્રોત્સાહન આપ આપવા જોઈએ, કે જેથી કરીને તેઓ આગળ વધી શકે એવા ઘણા બધા અભિયાનો ચાલી રહ્યા છે, કે જેમાં શીખવાડવામાં આવે છે કે આપણે તમે આ ઉંમરે કઈ જોબ પકડી શકો, જેથી કરી તમને સારી ઈન્કમ ને બધું મળી શકે. પરંતુ એવા છોકરાઓ છે કે સમજી નથી રહ્યા અને ઘરે બેસીને પોતાનો સમય સમય વ્યવથિત કરી રહ્યા છે, એ સારી બાબત નથી. અને તમે શું કેવો છો એ બાબતમાં.
તમારી વાત એકદમ સાચી છે. હું પણ તમારી સાથે સક્ષમ છું, અને હું તો એવુ જ કેવા માંગુ. તમે કીધું કે ઘણા લોકો એ સમજતા નથી કે અત્યારે શું કરી રહ્યા છે. તેઓ ઘણા લોકોએ એવા છે, જેઓ જાણી જોઈને નાટક કરે છે. તેઓ મનબુદ્ધિ થઈ ગયા છે, તેઓને. ખબર નથી પડતી કે તેઓએ શું કરવું જોઈએ. એ ખુબ નુકસાનકારક કહેવાય છે. ઘણા લોકો
છે કે તેઓ કમાવા માટે ઘણા બધા ડેમો કરે છે, અને તેઓ ડેમો દ્વારા પૈસા કમાય છે. પરંતુ જયારે તેઓ પકડાઈ જાય છે, ત્યારે તેમની કોલેજમાં ઈજ્જત પણ નથી રહેતી, અને તેઓને ખૂબ નુકસાન થવું પડે છે, અને ઘણા લોકો જેમ તમે કીધું તેમ ઘરે ગેમ રમવા માટે બેસી રહી છે, તો તેઓ ઘણા બધા જેઓ ટોપઅપ છે ફ્રી ફાયર છે. તેમાં ટોપઅપ કરે છે. જ અને અ અ એ પબજીમાં એક ઘન મેળવવા માટે તેઓ ઘણા બધા એવા રૂપિયા ઘરના ને અથવા ઘરનાથી છુપાવીને ખર્ચી નાખે છે. જેના કારણે ઘરનાઓને પણ નુકસાન થાય છે. અને તેમને પણ નુકસાન થાય છે. તો તેઓએ સમજવું જોઈએ. કે આ ખુબ નુકસાનકારક છે. અને તેઓએ આવું બધું ન કરવું જોઈએ. જેથી કરીને ઘરનાને પણ નુકસાન ના થાય અને તેમને પણ નુકસાન ન થાય તમારે શું માનવું છે
હા તમારી વાત એકદમ સાચી છે. કે હમણાં જોવાને તમે પબજી લઈ લો ફ્રી ફાયર તેમાં ટોપઅપ કરીને એક ફક્ત એક રીવો ગન મેળવવા માટે એક સારી સ્કીમ મેળવવા માટે કે કારની એક સારી સ્કીમ મેળવવા માટે પબજીમાં તમે હાટ વાત લઈ લોને એક સારી ગાડીની સ્કીમ લેવા માટે હમણાં ચોના કારણ કે છે. બધા ઘણા બધા યુટ્યુબરો છે. જેમને દસ દસ લાખ રૂપિયા લખ્યા છે એ લોકો એટલું કમાય છે. એટલે એ લોકો નાખી શકે પણ આપડે એવું કઈ પણ કમાતા નથી જે થી કરીને આપણે એટલો ખર્ચો ન કરવો જોઈએ. આપણે ફક્ત આપણા કેટલા પૈસાઓ છે, તેમને સારી રીતે થી ઇન્વેસ્ટ કરવા જોઈએ. પરંતુ લોકો એવું સમજતા નથી, અને ઘણા બધા લોકો આમાં ટોપઅપ કરે પબજી માં યુસી લેઇ લે છે. તે સારી બાબત નથી, અને પણ પોતાના પૈસે લેતા ના પૈસા છે, એ વાત ખુબ યોગ્ય ન ગણાય. તેથી કરીને એવા બધા ને એ લોકો એવું સમજતા નથી અને તેમના પાસળ જ પડી રહે છે. પબજી ઘણું બધું પૈસા નાખી દે છે. એ આપડણે એવું કરવું જોઈએ નહી. જેથી કરી ને તમે શુ કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે. અત્યારના જે યુવાનો છે. તેઓ ઘણા બધા એવા છે. જે મોબાઈલ દ્વારા કશું ને કશું કરીને ડેટા એન્ટ્રી કરીને અથવા ડેટા એનાલાઈસ કરીને પૈસા રમાઈ રહ્યા છે. પરંતુ તેઓ જે બહાર જઈને બેસી રહ્યા છે. અને પોતાનું કરે છે. તો એવુ લાગે છે. કે આ એમ જ બેસી રહી છે. બહાર જઈને વાત જેથી કરીને તે ડિસ્ટરોય થઈ જાય અત્યારની જ વાત કરું તો અત્યાંરે મારો એક મિત્ર છે. જે ડેટા એનાલાઈસ કરે છે. અને તે જેને તળાવે જઈને શાંતિ મળે છે. તો તે તળાવને ડેટા એનાલાઈઝ કરે છે. તો તેના ઘરના ને તેઓને ઘરના ને એવું લાગે છે. કે તે નવરો છે. અને તે કશું કરતો નથી. ઘરે બેસી રહે પરંતુ તે પોતાનું વર્ક તેની રીતે કરી રહ તો એ ગામમાં બધા એવી વાતો કરે છે. કે આ તો રખડું છે. અને તે કશું કરતા નથી. અને બેસી રહે છે તો એવું નથી આપણે સમજવું જોઈએ કે વક્તિ શું કરી રહ્યો છે ને શું નહી પછી તેને બધું સાંભળી ને પછી તેના પર આપણે બધો અંદાજો લગાવો જોઈએ. તમારે શું માનવું છે? જે લોકો એમતા જ વાતો કરે છે? કરવી જોઈએ કે ના કરવી જોઈએ?
એકદમ બરાબર છે. કે બધા સમજી ને કે છોકરો શું કરી રહ્યો છે. અને કયો ફિલ્ડ માં આગળ વધી રહ્યો છે. પણ તું લોકો કશો જોતા નથી અને એવી બધી જે મહેનત કરી રહ્યા છે. તેના પાછળ હશે છે. કે એ લોકો એવું બધું કરી રહ્યા છે. જેથી કરીને એવું કરવું જોઈએ નઈ અને લોકો તેને જાણ્યા વગર તેના વિશે વાતો કરે છે. બાબત જેથી કરીને આપણે બધાને સમજી વિચારીને તેના વિશે વાતો કરવી જોઈએ. જે છોકરો જ્યાં મહેનત કરી રહ્યો છે. તેને તે લોકો કહે છે કે એવુ ન કરવું જોઈએ. જેથી કરીને એ વાત સારી ના કે જેથી કરીને આપણે પણ તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. કે તમે આગળ વધો પછી તમને ખબર પડશે કે તમે શું હું આગળ વિચવ્યું છે. જેથી કરીને આપણે એવી બધી વ્યતિ અત્યની વાતને સાંભળવું ન જોઈએ. કે આપણે ફક્ત આપણી મહેનત પર આગળ ધ્યાન આપ જોને જે લોકો કહે છે તેને કેહવા દેવું જોઈએ આપણે સફળ થાય ત્યારે આપને બતાવશે કે શું છે આપણે એટલે આપણે એવું બધું કઈ પણ વિચારવું ના જોઈએ જે લોકો કહે છે તેને કેહેવા દેવું જોઈએ. તેથી કરીને તે લોકો પણ જાણશે કે આગળ છોકરાએ શું કર્યું છે એટલે આપણે જે લોકો કહે છે તેને કેવા દેવું જોઈએ. તમે શું કેવો છો?
મારી વાત એકદમ સાચી છે પરંતુ હા આપણે અત્યારની વાત કરીએ તો ઘણા લોકો એવા છે કે જેમણે તેમ આવું જે લોકો વાત કરે છે બેરોજગાર છે અને તેના જોડે ફર ફર કરે છે. તેના લીધે ઘણા લોકોની મિત્રતા પણ ખ છે અને ઘણા લોકોને ઘણું બધું ખો અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો એવા છે કે જેઓ કોઈ વાત નથી હોતી તો એ પણ વાત ઉડાવે છે અને અફવા ઉડાવે છે તો અત્યારની જ વાત કરું તો અમારા ગામ યુવાન હતો જે જે કશુ મતલબ માં તે ઓનલાઈન ટ્રેડિંગ કર હતો અને પૈસા કમાતો હતો એનાલીસ કરતો હતો બધું તો તેમાં બધા ગ્રામજનો એની એવી વાત કર તો આટલી ઉંમર થઈ ગઈ છે તો પણ ઘરે જ બેસી હશે અને તેની જોડે જે બધા વ્યક્તિઓ ફરતા કરતા હતા તેમને તેમના ઘરે જઈને તેમને બધું જણાવવામાં આવ્યું હતું કે આ રીતે ન કરો અને તમારા છોકરાને જો તમે આ એમની જોડે મોકલશો તો તે હજુ બગડી જશે પરંતુ તે તેઓ પણ શીખતા હતા તેના પરથી કે કઈ રીતે શું કરવું જોઈએ પરંતુ તેઓને ફ કરવા દેવામાં ન આવ્યા તેની જોડે અને જેના કારણે તેને બહુ એકલું લાગ્યું અને તેને પોતાનું જીવન ટૂંકાવી દીધું કારણ કે તેને એવું લાગ્યું હતું કે મારા લીધે બધાને બોલે છે અને મારા બધા લાઈફ બગડે છે તો તેવું ન થવું જોઈએ તમાર શું માનવું છે?
હ તમારી વાત એકદમ સાચે છે કે ઘણા લોકોના વિષે એવું રહે છે કે એમ કરવું જોઈએ તેમ કરવું જોઈ પણ લોકો વિચારતા જ નથી કે તેમનો છોકરો આગળ શું કરી રહ્યો હ છે? પરંતુ એના વિશે જ વિચાર્યા કરે છે કે લોકો એવું કહે છે કે તેવું કહે છે તેવું આપણે કર બુ જોઈએ ને. જેથી કરીને આપણે આગળ બધી વાતચીત કરતી રહેવું જોઈએ કારણ કે એવું બધું કરવા થી આપણે ને સફળતા મળે છે તે આપણે કઈ વિચારતા નથી જેથી કરીને આપણે એવું કરવું જેથી કરીને જેટલું આપણે ઓછું કરીએ એટલું આપણા માટે સારું કેહેવાય અને પણ એવી પછી આગળ કરતા રહ્યું છે કાર્ય કે જેથી કરીને આપણી સફળતા એ જ આગળ વધી શકે છે પરુ લોકો એ સમજતા નથી આપણે ઘરે બેસી રહ્યા છીએ તેના વિશે વિચાર્યા કરે છે અને ઘણા લોકો એવી બધી વાતો કરે છે કે તે છોકરો ઘરે બેસીને ફ કોમ્પ્યુટર કે લેપટોપ પર બેસીને ખાલી મુવીઝને એવું બધું જોયા કરે છે જેથી કરીને એ વાત ફેલાવી જોઈએ નહી અને ઘણી બધી જગ્યાએ એ લોકો વિચારતા આપણે વિષય કહે છે કે એ લોકો ફક્ત ઘરે બેસીને વાતો અને ગપ્પાઓ માર્યા કરે છે પરંતુ એવું હોતું નથી. જેથી કરીને આપણે એ બધા વ્યક્તિઓ ન સાર ન આપવો જોઈએ આપણા મહેનત વિશે આગળ આપણે વધ વું જોઈ તમે શું કેવું છો?
વાય વાત એકદમ સાચી છે જેમ આપણે સમાજની વાતો સાભળી જશું અને જેમ સમાજની રીત આપણે જીવવા જશું તો આપણે પણ કરી શ એટ સમાજને તો ઓછું લાગે છે તો સમાજને તો આપણે સમજાવી ના શકીએ પણ આપણે આપણા ઘરના ને તો સમજાવી શકીએ છીએ કે લોકો જે વાત કરે છે ખોટી છે હું તો એવું કહેવા માંગુ છું કે ઘણાના લોકો જે ઘરના સમજતા નથી. કે મારો દીકરો સાચો છે અને મારો દીકરો સારી રીતે બધું કરી રહ્યો છે તો ઘણા લોકો ના જે ઘરના લોકો મજુરી કે દીકરો જે છે તે સારી રીતે કામ કરી રહ્યો છે અને મારો દીકરો કઈ પણ કરશે આગળ જઈને તો તે સારું જ કરશે ઘરનાઓ જો દીકરા પર વિશ્વાસ જતાવશે તો ભલે છોકરાને પણ વિશ્વાસ આવશે કે હા મારા ઘરના તો મને સપો કરે છે બહાર ના નહીં કરે તો શું થયું? તો એ બાબતે હું એવું માનું છુ કે ઘરના એ થોડો દીકરાઓને અને છોકરાઓને સપોર્ટ કરવો જોઈએ જેથી કરીને તે લોકો પોતે સફળ થઈ શકે અને ઘરના ને પણ સારી રીતે રાખી સકે અને ઘરના પણ તેમની સાથે ખુશ રહી શકે તો હું તો એમ જ કવા માંગુ છું કે જો
ઘરના જો વિશ્વાસ ન જતાવશે અને ઘરના જ જો કહેશે કે તું નિષ્ફળ છે તું કઈને કરી શકે તારી લાઈફમાં તો તે તેમના માટે ખૂબ નુકસાનકારક હશે અને તેમના માટે ખુબ લાભદાયક ન કહેવાય તો તેમના માટે હું કહેવા માંગુ છું કે ઘરના લોકોએ તેમના પર વિશ્વાસ જતાવવો જોઈએ અને તો તેઓ ઘણીના ઉપર વિશ્વાસ એના કારણે જો શાંતિથી આમ જીવન જીવી શકે તો તે ખુબ સારું કહેવાશે અને તેઓ સારી રીતે જીવન જીવી શકશે તો હું તો એમ જ કેવા માંગુ છું કે જે લોકો લોકોને ઘરમાં વિશ્વાસ નથી જતાવતા તેઓ વિશ્વાસ જતાવવુ જોઈએ તો સારું રહેશે. તમારું શું માનવું છે આ બાબતે?
હા એકદમ તમે બરાબર કહ્યું કે આપણા વાલીઓ જો આપણા પર ભરોસો દજાડશે કે તમે એકદમ સારું કાર્ય કરયુ તમે આગળ સફળ થશો તો બધા વ્યક્તિઓ ખૂબ સારી રીતે મહેનત કરશે અને ખૂબ આગળ થશે પરંતુ વાલી આપણા વિદ્યાર્થીઓ કે તેના છોકરા પર વિશ ધરાવતા જ ન તેથી કે તમે શું કરી રહ્યા છો અને આપણા પર આપણા પર વિશ્વાસ ધરાવતા જ નથી તેથી કરીને લોકો ગળ વધી શકતા નથી એટલે તેના પર ખુબ વિશ્વાસ કરવો જોઈએ કે એવું કરવાથી તેઓ છોકરાઓ આગળ વધી શકે અને તેઓ ખૂબ તરક્કી કરી શકે પરંતુ હાલના વાલીઓ બીજાની વાત તોમા આવીને પોતાના છોકરા પર વિશ્વાસ કરતા નથી જેથી કરીને તેમને ઘણો એકલતુપણુ લાગી રહ્ યુ છે જેથી કરીને તે લોકો વિશ્વાસ કરે કે પોયરો આગળ વધી શકશે અને તે ખૂબ પણ કરી રહ્યો છે. તો તે ખુબ આગળ જશે એવું કરશે તો તે વિ વાલીઓ ખુબ સારું કેહશે એવું મને લાગે છે પરંતુ એવું હાલમાં થતું નથી જેથી કરીને છોકરાઓ ખુબ એકળા થઈ ગયા રહયા છે ને ખૂબ સારી નોકરીઓની પાછળ પણ જઈ રહયા છે પણ તેમને સફળતા નથી મળતી. વાલીઓ છે તમને સાથ આપે તો તેઓ ખૂબ આગળ પણ વધી શકે છે એવું મને લાગે છે. વાલીઓએ તેમના છોકરાઓને આગળ પ્રોત્સાહન આપવો જોઈએ કે તે ખુબ આગળ વધી શકે અ અને સારી નોકરી પણ